હલો.
હલો.
હા, મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા, હા.
હા, તો નમસ્કાર.
નમસ્કાર.
હા જો તમે આજે ફ્રી હોય તો આપડે થોડી પોલીસ વિશે વાત કરીએ.
હા, હા, જાણીએ પોલીસ વિશે આપડે.
હા, તો પોલીસ વિષય ઉપર આપડે ઘણી બધી સારી એવી વાત કરી શકીએ છીએ. જેમ કે, પોલીસ જે છે, સમાજ માટે ખૂબ જ ઉપ ઉપયોગી એવી એક વ્યક્તિ છે, કે જે પોલીસ પોલીસ જો હોય, તો સારો એવા કાયદાનું પાલન કરી શકે. વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે પોલીસનો ઘણું બધો રોલ જે છે, એ આપડા દેશ માટે હોય છે બરાબર છે ને?
હા, હા. પોલીસ આપડી સુરક્ષા માટે પણ એકદમ આપને ઉપયોગી છે. જેવી કે, આપડે સ્ત્રીઓ માટે મહિલા પોલીસ અને આપણને ખૂબ જ ઉપયોગી છે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે પોલીસનું મુખ્ય કાર્ય શું છે? તો કે, લોકોની રક્ષા કરવી અને શાંતિ જાળવવું. આ એમના બે મુખ્ય કાર્યો જે છે, અને પોલીસની ઘણી બધી એવી ફરજો હોય છે. કે, જેવા કે ગુનાઓ કરતા હોય એવા વ્યક્તિઓને પકડવા અને એમને ગુના કરતાં અટકાવવા કાયદાઓનો અમલ કરાવો. જેમ કે, લોકો ગાડીઓ હાંકતા હોય છે, જે ટુ- વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય, તો એમની પાસે લાયસન્સ ના હોય, હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય, કોઈપણ કાગળ-ડોક્યુમેન્ટ્સ ના હોય, તો એમને એ નિયમો સમજાવી અને કાયદાઓનો અમલ કરાવવો એ પણ પોલીસનું કામ હોય છે. અને બીજું કે લોકોની મ દદ કરવી અને જાહેર જે કોઈ પણ વ્યવસ્થા હોય એની જાળવણી કરવી આવા બધી ઘણી બધી જે ફરજો છે, એ પોલીસની હોય છે. બરાબર ને?
હા, હા. આમાં આપડે હાલો ક્યાંક ભીડમાં ફસાણા અને ભીડ ન સંચાલન કરવાનું હોય, તો પણ ત્યાં સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
એ સાચી છે. ટ્રાફિક વ્યવસ્થા જે છે, એમાં પણ પોલીસનું ઘણું બધું મહત્ત્વ હોય છે. જેમ કે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું પડે, અકસ્માતો ઘટાડવા માટે પણ ઘણું કામ કરવું પડે છે એમને. અને જે અત્યારે જે ઘણી બ ધા એવા મોટા સિટી જે છે, કે જ્યાં સિગ્નલો લગાડવામાં આવ્યા છે, તો સિગ્નલોનું પણ પાલન કરાવવું પડે છે. અને જો પાલન ના કરે, તો એમને દંડ પણ કરે છે. તો આવા ઘણા બધા ટ્રાફિકને અટકાવવા માટે પણ ઘણા બધા એવા ટ્રા ટ્રાફિકને અટકાવવા માટે પણ પોલીસની જે ફરજો છે, એમનું એ પાલન કરતા હોય છે.
તમારી વાત બિલકુલ સાચી છે. આપડે ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે પણ પણ ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે પણ આપડે અને આફતો ઘણી વાર એવી કુદરતી રીતે આફતો હોય. એવી મુશ્કેલીમાં પણ એનું સુરક્ષા દળ આપડા બચાવ કાર્યમાં ઘણી બધી મદદ. કરે છે. અને વ્યવસ્થાની જાળવણી કરે છે.
તમારી વાત એકદમ સાચી છે. પોલીસ જે છે, એને દિવસ- રાત, તડકો હોય કે છાંયો હોય, એમને એમની ફરજ તો બજાવતા જ હોય છે. અને કુદરતી આફતો દરમિયાન પણ એ લોકો બચાવ કરતા હોય છે. તો સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ કેમ જરૂરી? છે કારણ કે, સુરક્ષિત. અને શાંતિપૂર્ણ સમાજ માટે પોલીસ અને નાગરિકોની સહકાર ઘણો બધો જરૂરી હોય છે, એના કારણે સમાજમાં જે છે, પોલીસ પ્રત્યે પોલીસ પ્રત્યે આપણો વિશ્વાસ જે છે, એ ખુબ જ સારો એવો હોવો જોઈએ એમ.
કુદરતી આફતોમાં એવું છે કે, ચાલો વરસાદ થયો, વાવાઝોડું થયું અનેક જગ્યાએ ઝાડવા પડી ગયા હોય, એવી કુદરતી મોટી મોટી જે આફતો છે. એમાં આપણને પેલા આગળના સ્ટોપેથી લોકો સિગ્નલ આપે છે કે, ઈ બાજુ રસ્તો બંધ છે, ગમે એટલો ટ્રાફિક જામ થાય. તો પણ તે સંતુલિત કરે છે, બધું જ એટલે આ રીતે આપણને પોલીસ ઘણી જગ્યાએ ખુબ જ ઉપયોગી થાય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. પોલીસ બનવા માટે આપણામાં કયા કયા ગુણો હોવા જોઈએ, તો જોવા કે શિસ્ત આપણામાં હોવું જોઈએ, હિંમત હોવી જોઈએ, જવાબદારી હોવી જોઈએ, ઈમાનદારી તો ખૂબ જ અગત્યની. રોલ ભજવે છે, અગર જો પોલીસ જો છે એ ઈમાનદાર ન હોય અને લાંચ રુશવત કરતો હોય તો, એ પોલીસ જે છે, એ આપણા દેશનામાં ભવિષ્ય માટે કંઈ કામ ના આવે, એટલા માટે જે પોલીસ જે છે, એના ગુણો જે છે, એમાં ઈમાનદારી તો પહેલી ખાસ હોવી જોઈએ, બરાબર ને.
હા, હા, ઈમાનદારી તો એમાં બહુ જ મોટો ભાગ ભજવે છે, કારણ કે આમ આપડે જયારે જયારે ઘણી વાર આપડે ધ્યાન આપીએ છીએ કે, ઘણા પોલીસ એવા હોય છે, કે છૂપકી રીતે લાંચ લેતા હોય છે, કે ચાલો તમારે અત્યારે હેલ્મેટ નથી તો ચાલશે. એમ કરીને ત્યાં લાંચ લઈ લેતા હોય છે કે, કાગળિયા નથી પીવુસી ને આ તે કાગળિયા નથી, તો ત્યાં પણ તે લોકો લાંચ લઈ લેતા હોય છે, અને ઘણી જગ્યાએ એવા પણ કર્મચારી હોય છે, એવા બધા સરખા નથી હોતા, કે બધા જ હોય.
લાંચ ચુસવત કરતા હોય છે, તો પોલીસમાં ક્યારેક મુશ્કેલ નિર્ણયો પણ લેવા પડતા હોય છે, જેથી જે એને ધીરજ અને સમજદારી પણ ખૂબ જ જરૂરી છે, કેમકે, ઘણા બધા એવા હોય છે વ્યક્તિ કે જે બીજાને ફસાવી દે છે, પોતે ગુનો કરે છે, અને બીજાને ફસાવી દેતા હોય છે, તો પોલીસે આ સમયે ધીરજ અને સમજદારીનો ઉપયોગ કરી અને જે સાચો ગુનેગાર છે, અને જ સજા આપવી જોઈએ, તો એના માટે એને ધીરજ પણ રાખવી પડતી હોય છે, બરાબર ને!
હા, હા, એને સમજદારી ધીરજ આત્મવિશ્વાસ આપણેે જે પોલીસ ઉપર મૂકી શકીએ, એ એ બધા જ ગુણો પોલીસમાં હોવા જોઈએ, હિંમત તો એનો મોટામાં મોટો ગુણ છે, કારણ કે કે પેલા પોલીસ બનવા માટે એ લોકોને કે કેટલા કિલોમીટરની રેસ એટલે કે દોડ ઈ લોકોને કરાવતા હોય છે. પછી જ એ લોકો ને હા પોલીસ વિભાગમાં લેવામાં આવે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અત્યારે આધુનિક ટેકનોલોજીમાં પોલીસને આપણે કેવી રીતે મદદ કરી શકીએ તો ધારો કે કમ્પ્યુટર છે કેમેરા છે સંચાર સાધનો અને ડિજિટલ સિસ્ટમ દ્વારા તપાસ. અને સુરક્ષા વધુ અસરકારક બનતી હોય છે તો અત્યારે આધુનિક ટેકનોલોજી છે તો આવા બધા એ વસ્તુઓનો યુઝ કરી આપણે જે છે પોલીસ એ મદદ કરી શકીએ છીએ એમ અને પોલીસ અને નાગરિક. લોકો વચ્ચે પણ ઘણા એવા સારા સંબંધ હોય છે કે જેના કારણે જે છે એ દેશ માટે ખૂબ જ સારું હોય છે એમ લોકોની નિર્ભયતાથી મદદ કરે અને માહિતી આપી શકે જો અગર લોકો જે છે પોલીસથી ડરતા હોય છે. તો તે સારી એવી કોઈ પણ મુશ્કેલી હોય તો એ પોલીસને બતાવી ના શકતા હોય અને પોલીસ પણ જો એઝ અ ફ્રેન્ડ રહેતો હોય એટલે કે એવી રીતે જો આપણને ઘણા બધા આન્સરના. જવાબ આપ આપતા હોય સારી રીતે. તો આપણે પણ પોલીસ સામે આપણી મુશ્કેલીઓ જે છે એ રજૂ કરવાની ઈચ્છા થાય એમ.
હા હા આપણને પેલા એ પોલીસ જે ભાઈઓ બહેનો હોય છે લેડીસ પોલીસ ને જેસ પોલીસ તો એની ઉપર આપડે પણ આત્મવિશ્વાસ મૂકી શકીએ તમારી વાત એકદમ સાચી છે. હા
અને બીજું એ છે કે પોલીસને સન્માન કેમ આપણે આપવું જોઈએ કારણ કે તેઓ સમાજની સુરક્ષા કરે છે એના માટે હંમેશા સતત સેવા કરવા માટે જે છે એ તત્પર રહેતા હોય છે એટલા માટે આપણે હંમેશા પોલીસને. ્ છે ન જોઈએ અને નાગરિકો તરીકે આપણી ઘણી બધી એવી જવાબદારીઓ છે કે જેનું આપણે પાલન કરવું જોઈએ તો કે કાયદાનું પાલન કરવું જોઈએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ જરૂર પડે ત્યાં આપણે પોલીસ. ને સહકાર પણ આપવો જોઈએ તો આવી ઘણી બધી એવા પાલ નિયમો જે છે કે જેનું આપણે પાલન કરીએ તો પોલીસને પણ ઘણી એવી મદદ સારી થઈ શકે છે.
અમુક જગ્યા એ પોલીસ છે છોકરીઓ એની પાસે ઘણી બધી છોકરીઓ એવી હોય છે કે પોતાનો ગુનો કબૂલ નથી કરતી એટલે ત્યાં એવી જગ્યા એ એ લોકોને લેડીઝ પોલીસ મૂકવી પડે છે અને ત્યારે જ તે એનો. ગુનો કબૂલ કરે છે આવી રીતે લેડીસ પોલીસ પણ જરૂરી છે ખુબ જ કારણ કે જેસને લેડીસો ગણી છે ને અમુક ગુનો કર્યો હોય તો પણ સાફ સાફ બતાવતી નથી હોતી અને ખોટું બોલે છે. કે ચલાવી લેશે એમ.
સુ મહરિલા પોલીસની પણ ગૂરી જડું. પોલીસને પણ કણી. તો આપણે આજે ખુબ સારી એવી પોલીસ વિશે પણ વાત કરી તો તમને પણ જાણવા મળ્યું અને મને પણ જાણવા મળ્યું તો આભાર તમારો.
હા હા આભાર ફરી મળીશું બીજા ટોપિક.
હમ આભાર.